હાલો.
હા અવાજ આવે છે?
હા અવાજ આવે છે, તમને આવે છે મારો અવાજ?
હા મને પણ આવે છે અવાજ તમારો, તો આજે આપડે શેના વિશે વાત કરીએ એ બોલો?
આજે ઇલેક્ટ્રિક બાઈકો વિશે વાત કરીએ એના ફાયદા ગેરફાયદા શું છે? તમે પણ વાપરો છો, હું પણ વાપરું છું, એટલે ખ્યાલ છે બંનેને.
હા એતો છે, ખ્યાલ તો આમ છે જ. ઇલેક્ટ્રિકના ફાયદા તો બહુ છે, કે સૌથી મોટો ફાયદોએ કે પેટ્રોલ. ને જરૂર ના પડે એટલે, એ ખર્ચો બચી જાય અને બીજું પ્રદુષણના ફેલાવે સૌ થી મોટો ફાયદો.
હા એતો છે, જ મેઈન ફાયદો એજ છે, જેનું રોજનું રનિંગ વધારે હોય વધારે. ફેરવતા હોય સિટીમાં કે એવી રીતે, તો એમના માટે એ વસ્તુ બેનિફિટ છે. કે ઇલેક્ટ્રિક વસ્તુ શું છે, કે તમારે. ઘરે જો સોલર કે એવું કશું હોય, હમણાં તો સોલારપેનલ ગવર્મેન્ટ સબસીડી આપે છે, ને ઘણા લોકો એ નખાવી છે. જો એવું હોય તો તમારે, ઇલેક્ટ્રિક બાઈક આમ ગણતરી કરવા જાવ તો ફ્રીમાં જ ચાલે.
હા એ વાત તો તમારી સાચી જ છે, અને આમે પણ. અમારે અત્યારે હવે જે છે ને ઇલેક્ટ્રિક બાઈક તો એ નંબર પ્લેટ વગરનું જ છે બરોબર. એટલે એની સ્પીડ તો એટલી બધી નથી એટલે નાના બાળક મતલબ કે, પંદર સોળ વર્ષ ના બાળકોને ચાલવું હોય ને. તો વાંધો ના આવે જેમના જોડે લાયસન્સ ના હોય એ પણ ચલાવી શકે.
અને બીજું કે તમે જે લાઈટ નો ફરક કીધો તો એમાં લાઈટમાં તો કોઈ. લાઈટ બિલ માં અમે પેલા જે આવતુંતું લાઈટ બિલ. એમાં સો રૂપિયા નો ફર્ક આવે છે. હવે ખાલી સો રૂપિયા વધ ધારે આવે છે. જે આવતુંતું ને એના કરતા. એટલે સો થી બસો રૂપિયા નો ફરક ખાલી ઇલેક્ટ્રિક ના કારણે પડ્યો. તો એટલું લાઈટ બિલ વધ્યું બાકી લાઈટ બિલમાં પણ એટલો બધો વધારનો નથી આવતો.
હા એ વાત તો સાચી છે. હવે એવું નથી કે સોલાર હોય તો જ ઇલેક્ટ્રિક બાઈક આમ જોવા જઈએ ને, તો ઇલેક્ટ્રિક બાઈક એમ પણ સસ્તી પડે. હવે દર બે મહિને બિલ આવે છે એટલે સો બસો રૂપિયા એટલે તમારે સમજો ને રનિંગ પાંત્રીસ. છત્રીસ રૂપિયા એક બાઈક નો ખર્ચો થાય હવે અમે અમારુ બાઈક. પછી કોસ્ટિંગ કાઢ્યું એટલે એક વખત ફૂલ ચાર્જ કરીએ ને તો પચીસ થી, ત્રીસ રૂપિયા મેક્સિમમ. આમ તો અઠ્યાવીસ રૂપિયા જ થાય પણ ત્રીસ રૂપિયા મેક્સિમમ એનાથી વધારે વન ચાર્જમાં. અને સો કિલોમીટરની રેન્જ આપે છે. એટલે ખુબ જ સારું છેને અમારે શું છે સોલાર લાગેલું છે એટલે એમ. પ્રોબ્લેમ નથી કે અમારે. ગણતરી કરવા જઈએ ને તો પેટ્રોલ કરતા ઘણું સસ્તું પડે અને હા રનિંગ બી દિવસનું ત્રીસ કિલોમીટર જેવું થઇ જાય એટલે સસ્તું પડે.
હા એ વાત તો તમારી સાચી જ છે મારે જે ઇલેક્ટ્રિક છે તો એ તો તમારે તો નંબર વાળું છે ને, મારે નંબર પ્લેટ વગર નુ છે. બરોબર તો એમાં પણ કાંક વન યુનિટ જેટલું છે, વન યુનિટમાં કાન્ક ફોર્ટી ફાઈવ કિલોમીટર ની રેન્જ કંપની કે છે પણ ચાલીસ કિલોમીટર ફરી જાય છે. તે એટલે સાત થી આઠ રૂપિયા યુનિટ નો ભાવ છે તો એ સાતથી આઠ રૂપિયામાં ચાલીસ કિલોમીટર.
જે તમે કીધું કે વીસ પચીસ રૂપિયા તો એ જ એવરેજ નીકળે છે. વધારે આવતી નથી પણ, એટલો ફાયદો કે ડાયસન્સની જરૂર ના પડે.
હા મેન વસ્તુ એ છે. હવે અમુક છોકરાઓ જે સ્કૂલે જતા હોય નાનામાં એ લોકો ને એટલું બધું. ફાસ્ટ ચલાવવાની અને સિટીમાં જો તમે જોવું તો ચાલીસ ત્રીસ ચાલીસની ઉપર. બાઈક એમ પણ જતી નથી, તો આ વસ્તુની મેક્સીમમ સ્પીડ છે. લગભગ તમારી ત્રીસ ચાલીસ કે પચાસ હશે એનાથી વધારે નહી જતી હોય ની,
હા મેક્સિમમ સ્પીડ એની પિસ્તાળીસ છે, પિસ્તાળીસ સુધી જાય છે. હું ચલાવ છું એટલે મન ખબર છે પણ ને હમાણા જ પણ હમણાં જ અમારે શું કેવાય બેટરી નો ખર્ચો આવ્યોતો. બે બે વર્ષ જેવું થયું ઇલેક્ટ્રિક લઈને આવ્યા. તો બીજું વરષ પૂરું થયું ને એટલે પછી બેટરી અમને બદલવી પડી એકદમ બેટરી જતી જ રયી. ખબર નઈ કેમ તો કંપનીમાં પૂછ્યું પણ ખરું તે કંપની વાળા. જે જેમને વેચ્યું હતું ને જે જેમને જોડે થી લીધું ડીલર જોડે થી. તો એ ડીલરે એમ કીધું કે આમાં કે આવા સોએ એક બે કેસ, મા આવું થાતું હોય છે ઓમ તો બાકી. પાંચેક વરસ સુધી તો કોઈ વાંધો આવતો જ નથી જો રેગ્યુલ ફરતું હોય ન તો.
મારે રેગ્યુલર માં જોન રોજના દસ કિલોમીટ તો ઓછામાં ઓછું ફરે છે.
હં બરાબર ચે તો તો તમારે રેગ્યુલર. કેવાય અને બેટરીમાં તો શું છે કે ગેરંટી વોરંટી તો લગભગ આપે છે કંપની બધી. પાંચ વરસ ની તો તમારે એ ન હતી.
એટલે આમાં કેવું હતું કે આ જો આ, નંબર પ્લેટ વગરનું હતું ને એટલે આની બેટરી ગેરંટી વોરંટી એક વરસની જ હતી. વધારે હતી નઇ અને આની તો પ્રાઇસ પણ તમારે. છે ને એના કરતા અળધી છે, કાક પચાસ હજાર જેવી. પ્રાઇસ છે. આની પચાસ થી બાવન હજાર
અચ્છા હં હં હ તોતો આ અમારાથી અડધા થી અડધી છે.
હા એટલે જ ને તમારા કરતા તો ગણી ઓછી છે, એટલે પછી એટલી બધી બે તેની વોરંટી ગેરંટી હતી નઇ એક વરસની હતી. તે એમાં એવું થયું કે એમને એમ કીધું તું કે તમારેને ઇલેક્ટ્રિક પડ્યુ નય રા પન અને જો પડ્યું રે ને તોયે તમારે અઠવાળિયામાં એક વાર ચાચૅ કરી જ દેવાનું. તો એમ બાર જવાનું થ્યુ ને તે પડ્યું રયુ ઇલેક્ટ્રિક બે અઠવાડિયા જેવુ અને પાછુ, આગળ પણ વેકેશન હતું ને તે ના કારણે પડીરયું ને પછી બે, અઠવાડિયા જેવું પડ્યું રયુ. તે પછી બેટરી જયારે વાપરવા કાઢ્યું ને જયારે સ્કોલેજ જવાનું ચાલુ થી કોલેજો ને એવું, તે ખબર પડી કે બેટરી જતી રી છે. એટલે આવું થયુ પડ્યું રયુ ને એના કારણે જતી રહી બેટરી મને એવું લાગે છે કાહ કે ઓમ. તો રેગ્યુલર યુસ થાતો જાતો પણ, દિવાળી ના ટાઈમે પડી રયુ હવે આપડે વેકેશનમાં ફરવા ગ્યા હોય એટલે પછી ના થાય ને વપરાાય. એટલા માટે
હા બરાબર ચે ઇલેક્ટ્રિકમાં શું છે? એમ પણ એને રેગ્યુલર તમે રનિંગ અં વાપરો ને તોજ તમારા બાઈક નું કોસ્ટ કવર થાય હવે. અમે જે લીધું છે ને તે મતલબ અમારે બિઝનેસ માટે જોઈતું હતું અને રોજ નુ ત્રીસ એક કિલોમીટર. મારુ રનિંગ હોય. એટલે અમારે રેન્જ પણ વધારે જોઈએ. એ પ્રમાણે અમે થોડું હેવી લીધું. હવે એમાં કંપની પાંચ થી આઠ વરસની ગેરંટી આપ- પે છે, બેટરી ની ને એની. અને બીજું મોટર, ની ને એ બધી વસ્તુની ગેરંટી ફુલ આપે છે. ને જે છે તે થોડું રફ એન ટફ સે. હવે એના ઉપર અમે અમુક વખત પચાસ થી સો કિલો બી વજન રાખીને લઈ આવીએ ને તો આરામથી ચાલી જાય. અને હા. સ્પીન થોડી ડાઉન થાય, પણ એમ ચાલી જાય. એટલે અમારે શું છે કે બિસનેસમાં ક્યારેક ડિલિવરી કે એવું બધું કરવું હોય તો અમારે ડિલીવરી ખર્ચો એનાથી ઘણો ફાયદો થાય એમ. હે ઇલેક્ટ્રિક વસ્તુ એટલે અમારે ખર્ચો ઘણો ઓછો થઇ જાય.
હા. અને સ્પેસ પણ મળી રહે આપણને, એક્ટિવા કરતા વધારે સ્પેસ મળે ઇલેક્ટ્રિકમાં.
હા એ વાત તમારી ખુબ જ સાચી. ઈ એક્ટિવા કરતાં તો ઘણી સારી સ્પેસ મળે આમાં. અને બીજું છે કે હા. આમાં શું છે કે ઇલેક્ટ્રિકમાં એક વખત ચાર્જ કરીએ ને, અમે એક વખત તો ન્યાં નજીકના શહેરમાં લઈ ગિયા તા. તો બે જણા બેસીએ એક ચલાવવા વાળો અને એક પેસેન્જર, અને બીજું સામાન લઈ આવ્યા તો બી અમારે ચાલીસ કિલોમીટર અહિયાં થી ગયું કંપની તો સો ની જ રેન્જ આપે છે, એમ એકસો પચીસની છે. પણ તો ચાલીસ ગયું, ત્યાં અમે ફર્યા ત્યાં થોડુંક ઘણું પાંચેક કિલોમીટર એમ તેમ ફર્યા, અને ત્યાંથી રિટર્ન આવી. એટલે નેવું-પંચાણું કિલોમીટર ફર્યું ને તો બી સમજો ને ત્રીસેક કિલોમીટર જેટલી રેન્જ હત તી હજી પણ. એટલે ઈ ઘણું અમારે ફાયદાકારક છે. બીજા શહેરમાં જવું હોય ત્યારે બી ખુબ જ ફાયદાકારક છે.
હા એ તો છે. કંપની વાળા પણ કહેતા હોય છે કે તમે જેટલી જો જ ઇલેક્ટ્રિકમાં તમે બ્રેક ઓછી મારો ને એટલી બેટરી ઓછી જાય. એટલે તમારે રેન્જ એટલી વધારે આવે. જો તમે એક ધારી સ્પીડે ચલાવો ને તો. કંપનીવાળા પણ એવું કહે છે.
હા. અને અમે જયારે લીધું ને ત્યારે શું છે કે ગવર્મેન્ટ હમણાં શું છે, સહાય પણ કરે છે, સબ સીડી પણ આપે છે. એટલે અમે જયારે લીધું ને ત્યારે ગવર્મેન્ટે અમને કંઈક પાંચેક હજાર જેટલી સબ સીડી પણ આપી હતી. અને બીજું કે એનો ગેર ફાયદામાં એ છે કે, શરૂઆતની કિંમત વધારે હોય, થોડુંક કોસ્ટિંગ વધારે હોય. હવે એક્ટિવાને એવું લેવા જઈએ તો એ આપણને લાખ રૂપિયાની આજુબાજુ મળી રહે. અને આ જો તમને સારા સારી કંપની નું જેવી એથર છે, ઓલા છે નો લેવા જાવ તો દોઢ લાખ રૂપિયાની આજુબાજુ પડે. અને અમુક વખત તો એનાવ છ મોડલ છે ને તે એક એંશી બે સુધી પણ પહોંચી જાય છે. મે એનામાં ચાર્જિંગ ચાર્જર જે બેટરી છે ને તેનો જ સૌથી વધારે ખર્ચો છે.
હા એ તો છે. બેટરીનો જ ખર્ચો વધારે છે. તો આમાં તો જે મારે છ છે ને એમાં તો અલગ-અલગ છે. કે અંદર જે બેટરી આવે ને એ એક આખી બેટરી ના હોય. એની અંદર અલગ પાંચ અલગ-અલગ બેટરીઓ આવે. જેના કારણે જો એક બેટરી બગડે ને તોઈ તમને રસ સ્તામાં ઊભું ના રાખે. અને તમારે એક બેટરી બગડે તોય તમારી બાકીલા ચાર બેટરી ઉપર ઇલેક્ટ્રિક હાલે. અને એવી રીતે પણ મેં છ મહિના બાર છ થી સાત મહિના જેટલું વાપરી નાખ્યું ચાર બેટરી ઉપર ખાલી અને પછી અમે બેટરી બદલાવી તો બેટ બેટરી બદલાવીને તો કાંક ચૌદ હજાર કે એટલે જૂની બેટરીના પૈસા કાપવીને ચૌદ હજાર જે જેવામાં નવી બેટરી આવી અમારે તો હવે એટલાની બેટરી ચૌદ હજા રની આવી તે એ બઉ મોંઘી તો ના કહેવાય અને કદાચ જો આપડે જે બગડેલી બેટરી બદલાવીને તો એ એટલી પણ બદલી જાય એનું કાક ત્રણ હજાર રૂપિયા પર બેટરી હતું તો પાંચ બેટરી આવે અંદર એટલે પંદર હજારની બેટરી થાય એવું કાક થાય બઉ બઉ મોંઘી નથી આવતી.
મેઇનસ છે ને આના જે ઇલેક્ટ્રિક સાધનો છે ને તેમાં મેન ખર્ચ લગભગ ગાડીનો અ ચાલીસ થી પચાસ ટકા ખર્ચો બેટરીમાં જતો રહે છે બાકી નો ખર્ચો ઇલે કોસ્ટિંગ જે છે ઇલેક્ટ્રિક નો તે બીજા મોટર માને એમાં જાય છે પણ આનું મેન્ટેનન્સ આમ જોવા જઈએ ને તો પે ટ્રોલની સરખામણીમાં થોડું ઓછું છે પણ ખાલી એક બેટરીનું મેન્ટેનન્સ બહુ મોંઘુ છે. ને તેનો જો ખર્ચો આવે ને તો જે આપણને કોસ્ટિંગ ખુબ જ નડે અને બીજું કે આ લાંબા ગાળે ક્યાંક લઈ જવું હોય ને તો એ થોડુંક આપણને તકલીફ કરે હવે મારે અહીંયાથી ક્યાંક સો કિલોમીટર કે દૂર લઇ જવું હોય તો એક્ટીવા હોય તો એમાં શું છે કે પેટ્રોલ તરત જ ભરાવીએ ને આપણે નીકળી જઈ હવે આને ચાર્જિંગ થતા આઠ કલાક લાગે એટલે બઉ ટાઈમ લે એમ
હાતો આમાં જે ચાર્જિંગ પોઈન્ટ મૂકેલા હોય છે તો એમાં પણ આઠ કલાક જેટલો ટાઈમ થઇ જતો હોય છે. એથરના શોરૂમ આવતા કતો એમને શોરૂમવાળા ચાર્જિંગ પોઈન્ટ મૂકેલા હોય છે મેં જોયાતા. તો એમાં પણ એટલો ટાઈમ થતો હોય કે એમાં ઝડપી થાય?
ના એમાં ઝડપી થાય આમાં જો રેગ્યુલર ચાર્જરમાં કરીએ ને તો આઠ કલાક અને એથરનું એ ફાસ્ટ ચાર્જર હોય છે એમાં આપડે કરીયે ને તો કરીએ બે અઢી કલાકમાં ફૂલ થઈ જાય પણ એ બે-અઢી કલાકનો ટાઈમ આપણા માટે ખુબ જ કેહેવાય.
અને શોરૂમની આગળ જે પેલા મૂકેલા પેટ્રોલ પંપ ઉપર કેવી રીતે હોય પંપ માટે એના મશીન ને એવી રીતે શોરૂમમાંની આગળ મૂકેલા હોય એમાં
હા, એમાં જ એમાં જ એ ફાસ્ટ ચાર્જર હોય ને તેમાં બે થી અઢી કલાક જેવો ટાઈમ લાગે અને બીજું એને મેઈન પ્રોબ્લેમ પચાસ ટકા જેટલું ચાર્જિંગ છે ને તમારે ત્રીસ મિનિટમાં થઈ જાય અને એની પછી પછીનું ચાર્જિંગ એ સ્લો થોડુંક કરી નાખે આપડા ઘરના કરતા ફાસ્ટ જ થાય પણ સ્લો એમ રેગ્યુલર ફાસ્ટ ચાર્જિંગ કરતા અને બીજું કે જેમાં રેગ્યુલર ના ચાર્જ કરાય કારણ કે બેટરી ઉપર બહુ લોડ પડે ને તો બેટરી જલ્દી ખરાબ થાય છે એના લીધે.
હા એ વાત તો તમારી સાચી જ છે બેટરી ઉપર લોડ વધારે પડે એટલો બેટરી ખરાબ વધારે થઇ જાય.
હા એટલા માટે ચલો કંઇ વાંધો નહીં બીજી વખત મળશું ત્યારે કંઈક નવા ટોપિક વાતો કરશું આપડે.
હા, ઓકે ચોક્કસ.
ચાલો બાય.